હેલો. હલો.
કેમ છો.
હું મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં છું.
આજે સવારે તમે વોક પર ગયા હતા કે નહી.
હા આજે હું ત્રીસ મિનિટ સુધી ગાર્ડનમાં વોક કરી રહી હતી અ હવા પણ સારી. હતી એટલે ફ્રેશ ફીલ થતું હતું.
વાહ ડેલી વોક કરવી ખરેખર સારી આદત છે એનાથી પણ. બોડી એક્ટિવ રહે અને માઇન્ડ પણ શાંત રહે.
પેલા હું લેટ ઉઠતી હતી અને એક્સરસાઇઝ માટે ટાઈમ નહોતો મળતો. તો પણ હવે હું રૂટીન ચેન્જ કરી દીધું છે.
કેટલા વાગે ઉઠતો છો હવે.
અ સવારે છ વાગે. પેલા થોડું ડિફિકલ્ટ લાગતું પણ હવે આદત પડી ગઈ.
બહ સરસ સવારે વહેલા ઉઠવા. આખો દિવસ એનર્જેટિક લાગે છે.
હા અને હું ઉઠ્યા પછી પેલા એક ગ્લાસ પાણી પીવું છું.
કયો પાણી ગરમ પાણી કે ઠંડો.
અ મોસ્ટલી નોર્મલ પાણી પછી થોડી સ્ટ્રેચિંગ પણ કરું છું.
અ આ તો બો સરસ સ્ટ્રેચિંગથી મસલ ફ્લેક્સબલ રહે. એ ઇન્જરીનો ચાન્સ પણ ઓછો થાય.
હા. તો છે જ પછી હું હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાની કોશિશ પણ કરું છું
હમ્મ બ્રેકફાસ્ટમાં શુ ખાવો છો
અ ક્યારેક પોહા ક્યારેક ઉપમા ઓટ ફૂટ્સ અથવા સ્પ્રાઉટસ
બો સરસ ચોઈસ છે અ બ્રેકફાસ્ટ સ્કિપ કરવો જોયો નથી
સાચું પેલા હું બ્રેકફાસ્ટ સ્કિપ કરતી હતી અને પછી જલ્દી ભૂખ લાગી જતી હતી
એ નોર્મલ છે હેલ્ધી બ્રેકફાસ્ટ થી અને એનર્જી એનર્જી મળે છે
કરો છો કે નહી
હા હું વોકિંગ સાથે થોડું જોગિંગ અને પુશઅપ પણ કરું છું
કેટલી વાર એક્સરસાઇઝ કરો છો. હલો હા હું કેતી હતી કે કેટલી વાર. વસનું.
અથવા દિવસમાં પાંચ દિવસ.
વાહ કન્સિસ્ટન્સી ખુબ ઇમ્પોર્ટન્ટ છે.
બિલકુલ એક દિવસ ઘણી એક્સરસાઇઝ. કરતા રોજ થોડી એક્સરસાઇઝ કરવું વધુ સારી.
હમ હવે કન્સિસ્ટન્સી પર ફોકસ.
ડાયટ નું પણ ધ્યાન રાખો છો.
આ પણ ક્યારેક ફાસ્ટ ફૂડ જોઈને કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે.
મને પણ પીઝા અને બર્ગર ખાના ગમે છે પણ હવે હું લિમિટમાં જ જોઉં છું.
હા કમ્પ્લીટલી બંધ કરવું પણ ડિફિકલ્ટ હોય
બેલેન્સ જે રાખવું ઇમ્પોર્ટન્ટ છે
હા એ તો છે જ ફ્રૂટ્સ રોજ ખાવા જોઈએ ને
હા સિઝનલ ફ્રૂટસ ખુબ સારા હોય છે વિટામીન્સ અને મિનરલ્સ મળે છે અને બહ બહ સરસ છે
હ હું રોજ એક સફરજન અથવા કેળું ખાવાની કોશિશ કરું. પૂછો
બહ સરસ પાણી કેટલું પીવુ છું
લગભગ બે થી ત્રણ લીટર.
પરફેક્ટ બોડી હાઈડ્રેટ રહે ખુબ જરૂરી છે.
હા ઓફિસ અથવા કોલેજમાં લોકો ઘણું ઓછુ.
હા એટલે હેડેક અને થગ થાક પણ લાગે છે.
હા સ્લીપ પણ હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે.
બિલકુલ ઓછી ઉંમથી મૂટ અને હેલ્થ બંને પર અસર પડે છે.
હા હું હવે રોજ સાત થી આઠ કલાકની ઊંઘ લેવાની કોશિશ કરું છું.
બો સારી આદત છે.
હા.
અને ઓ હવે રોજ. સવારે થોડો બદામ અને અખરોટ ખાવાની કોશિશ કરું છું.
બઉુ સરસ આવે છે આ તો પણ ક્વોન્ટિટી પણ કંટ્રોલમાં હોવું જોઈએ.
અ વધુ ખાવાથી પણ ફાયદા કરતા. નુકસાન થાય શકે.
અ તમે શુગર વાળા ડ્રિંક્સ પીઓ છો.
ના હવે હું સોફ્ટ ડ્રિંક ઘણા ઓછું કરી દીધા છે.
તો ખુબ સારી આદત છે. અ એના કરતા લીંબુ પાણી કે નાદિય પાણી વધુ સારું રહેશે.
મને નારિયળ પાણી બહુ ગમે છે તને.
અ મને પણ
સમરમાં તો રોજ પીવું ગમે.
હ, તમે મેડીને મેડિટેશન કરો છો?
હા, રોજ સવારે દસ મિનિટ મેડિટેશન કરું છું.
એનાથી થોડું, એનાથી શું ફરક પડે છે તમે?
માઈન્ડ કામ રહે સ્ટ્રેસ ઓછું થાય, અને કોન્સન્ટ્રેશન વધે.
તો મારે પણ સ્ટાર્ટ કરવું જોઈએ.
હા ધીમે ધીમે સ્ટાર્ટ કરીને જોવો.
મોબાઈલ નો વધુ યુ યુઝ પણ હેલ્થ માટો સારો નથી. તને તને ક્યાં લાગે છે? હેલો હેલો હલો.